હા, બોલ. બસ કહી નહીં, શાંતિ છે. એક જ મિનિટ ઉ પાણી પી લઉ.
હા.
બોલ.
બોલો શું કરો છો?
બસ કંઈ નહીં, પાણી પીધું જ. તું શું કરે છે?
બસ, આ રહ્યા જો આટા મારું છું.
સરસ. હું પણ હવે આટા જ મારીશ.
અહા. બોલ બીજું
કંઈ નહીં બસ આ જોને આ હું એ જોતી તી સિરીઝ. તો એમ જ છોકરાઓને નાનપણ થી કેમ ના રાખે છે અત્યારની જનરેશનમાં. અત્યારે આગળમાં પેલા આપણને કેવી રીતે રાખતા તા એ બધ તું મને યા આમ થોડું યાદ આવતું તું લાઈક મગજમાં આવતું તું એ બધું.
હા, બરાબર-બરાબર. જોકે અત્યારની જનરેશન તો બહું જ આગળ છે આપણા ટાઈમ કરતા.
કો ને નાનપણથી જ બધાને ફોન મળી ગયા, અને અમ્મ એ લોકો ના પે મમ્મી પપ્પા પણ આમ ચાલ છો એ લોકો પણ થાકીને આયા હોય ને એના મમ્મી પપ્પા એટલે છોકરાને ફોન પકડાઈ દે કે હેરાન ના કરે થોડી વાર. એ લોક કો ને શાંતિ જોઈ તેમ પેલા લોકો શાંત રાખ ખવા પડે.
હા. કેમ કે અત્યાર થી એ લોકોને ફોન આપી દે એટલે પછી લોકોને તો ટેવ એવી જ પડે ને.
છોકરા પછી ઘર ને ઘરમાં ફોન લઈને બેસી રહે. પછી ઘરે અહ બા ઘરના પણ કોઈ રમે નહી તો એ લોકોન માનસિક અને શારીરિક વિકાસ જ ન થાય.
હા, બાર રમવા ના જાય ને ફોનમાં ને ફોનમાં જ ગેમ્સ રમ્યા ક, રે ને યુટ્યુબમાં શોર્ટ્સ ને જોયા કરે ને, એવું બધું જોયા કરે. તો પછી એ લોકોને બાર નું કશું ખબર જ ના પડેમ કે કે કેવી રમવું પછી નવા નવા ફ્રેડસ બનાવાને એવી રીતે તે કશું એ લોકો શીખે જ નહીિ એમ પછી એ લોકો બધું ફોનમાં જ ફોન માં ફોનમાં જ શીખે
હ પેલા આપડે તો કેવાર ગરગથતા પછીઠપ્પો હા
હા એજ ને બધું પછી હા પકડ પકડા પકડાઈ રમીએ વે તો બધું ગેમ્સ અલગ અલગ રમતા દોડવાની ને એવી તો આપડા બોડી ને બી થોડું આમ એ થતું
હ હ અને હવે તો સ્કૂલ નો કોલેજોમાં પણ એવા એ નથ તા રમત-ગમત એ લોકો તો હવે પેલું લીંબુ ચમચી ને એવું બધું નહી રાખતા સ્કૂલ માંને એમાં હવે તો પેલું કો કોણ ફટાફટ ગેમ રમીને બતાવે ફોન માં ફોનમાં જ
હા હ એવું જ બધું અત્યારે વધારે હોય છે. કે પેલા તો સ્કૂલ માં કેવુ સ્પોર્ટસ વીક હોય સ્પોર્ટસ ડે હોય એટલે કેવુ અને પાર્ટિસિપેટ બી બધા એટલા કરતા હતા પેલા અત્યારે તો એટલું કોઈ પાર્ટિસિપેટ બી નહી કરતું એમ કોઈને ઇન્ટરેસ્ટ જ નહીં એમ આઉટડોર ગેમ્સમાં.
હા ગુજરાતી નંધલો.
હા એજ ને એટલે બહાર રમવામાં તો કોઈને આમ એજ નથી એમ.
આપડે તો પેલું કો આપડે તો પેલું કોથળા કુદ લીંબુ ચમચી, સંગીત કુર્સી, સ્લો પછી સીધી મેં સાયકલ ચલાવીને જીતવાનું. જે છેલ્લું આવે એ જીતા એમાં.
બહ બહુ મસ્ત મસ્ત ગેમો ર એ રમતા આપણેે એમ પેલા તો, અત્યારે તો એવું કઇ એમ
હા હવે કશું જ નથી રહય્યું ફોન મ બધુંય આયુ.
હા એમાં બી બધા એ હોય પેરેન્ટ્સ એટલે એ લોકો આવી રીતે જાય જોબને એવું કરતા હોય ને અત્ય્યારે તો જોકે બધા મોસ્ટ ઓફ બધા જોબ ને એવું કરતા જ હોય છે.
હમ મોંઘવારી વધી ગઈ એટલે.
હા એટલે પછી બધા પોતા છોકરાઓને એમ સાચવવા માટે એમ ફોન આપી દે કે લે ભાઈ તું ફોન જોય એમ એટલે છોકરાઓ હેરાન ના કરે. એટલે એમાંને એમાં છોકરાઓ ન માઈન્ડ બગડે પણ એના એ લોકો ના ના યાદ આવે એમ એ ટમે એ લોકો ના માઇન્ડ પર કેવી અસ ર થતી હશે મને નાના છોકરાને પહેલાથી આપી દે ફોન એટલે પછી એ તો મોટું થઈને જ શીખે ને કે ના ફોન જોવાનો.
હા બહારની ગેમને કઈ ખબર જ ના હોય.
મોક્યા નઇ કેવું પ શું હોય ને એટલે એને કછી ખબર જ ના હોય કે આ શું છે શું નહીિ એમ બધું એટલે પછી
તો પછી કરઈશું અને હ છોકરાઓને સાચવવા માટે પેલા એના કેરટેકર ને એની રાખી લે લોકો
હા. જોબ કરવા જોબ કરવા જ એટલે કે આ તો ઓબ્લિયસ વસ્તુ છે કે જોબ કરવા જાય એટલે કોક તો જોઈએ. કોક તો જોઈએ જ જેમ છોકરા સાચવા નાના છોકરા હોય એટલે
હ પણ એ લોકો પણ જે કામ પણ રાખે એ લોકો પણ ભ થાય એવું જ કરે કે ફોન આપીને સાજ કરી દે એ લોકો એવું ના કરે કે બહાર રમવા લઈ જ જાય કા તો ઘર માં કઈ રમાડે
ગેમ્સ કેવું કશું રમે એમની જોડે એવું કશું નહી એમ છોકરું રડે એટલે ફોન આપી દેવાનો એને એટલે ઓટોમેટિક ચૂપ અ ત્યા ત્યાં તો સાવ નાના છોકરાઓ હોય ને એ લોકો બી આમ યુટ્યુબમાં શોર્ટ્સ જોતા શીખી ગયા છે. તેમ સ્ક્રોલ કરતા શીખી ગયા છે એમ
હા અત્યાર તો બધા ના હ અત્યારના નાનો છોકરા રીલ્સ શોર્ટ કેમની બને બ્લોગસ કેમના બને
હા આપણને જે એટલું નઈ આઈડિયા હોય ને એટલું બધું તો એ લોકો ને આઈડિયા છે કે કેમનું કરવાનું કેમનું નહીિ એમ બધું
હ બહ બધું આઈડિયા ને બધું બહ આવડે એ લોકો ફોનમાં આપણને ના આવડ એવી એવી ગેમ એ લોકોને આવડ એ ભાઈ
હા એટલે જ ને એટલું બધું એ લોકો તો આમ હા બોલ
પણ એ લોકોને પછી માનસિક શારીરિક વિકાસ ના થાય બહાર નીકળે ને પેલું કઈ રમે લીંબુ ચમચી લીંબુ ચમચી માં કેટલું આમ ધ્યાન રાખીને ચાલવું પડે તો એમનું ધ્યાન ન ધ્યાન વધે લાઈક ભણવામાં પણ એવું થાય હા એટલે અ પછી કો કલાપુદ માં કેટલી મજા હ
અત્યારે તો એવું કઈ જ નહીિ એ લોકો રમતા જ નહીિ એમ
સ્કેેટિંગ નઈ
હ એ લોકોના ફોન માં પૂછો કે પબજી કેમનું રમાય ફ્રી ફાયર કેમનું રમાય તે લોકો તમને બધું એક્સપલેન કરી દે છે કે હા આવી રીતે આવી રીત ત્યા આમ આમ રમાય આવું થાય માં આવું થાય એમ. તો લોકોને આ ઓ બ બરની જેસી ગેમ પૂછસો ને તે લોકોને કઈ જ નહી ખબર હોય કે કેમનું કરવાનું શું કરવાનું.
એ જ ના આપણ ને ઉપર થી શીખ પડી જશે કે પબજી આવી રીતે રમાય આમ રમો. અને મને રિવાઈ કરો મને પાછો જીવ તો કરો ને બધું શીખવાડ દેશે.
આપડે જો ઈ લોકોને એવું કહીશું ને કે ચાલ આપડે હવે ત્યાં બહાર રમવા જઈએ તે લોકો નહી આવે. એ લોકોને કોઈ ઇન્ટરેસ્ટ જ નહી પડે એમ ઘરની બહાર નીકળવામાં
હ આ આની પર ખબર આપડે તારક મહેતામાં જૂના એપિસોડમાં એવ એક એપિસોડ બનાવ્યા હતા છોકરાઓ ઘરમાં ઘરમાં ટીવી જોવા પીલા નાની નાની
અહ હા હા વિડીયો ગેમ્સ રમતા હતા હ અને પછી બધા ગોકુલધામ વાળા એ પ્લાન કર કર્યો હતો. કે એક દિવસ આવે આપ આપણે રાખીશું કે બધા આપણે આવી રીતે ગેમ્સ રમીશું એમ પછ છી બધા અલગ અલગ ગેમો રમ્યા હતા ત્યારે પેલું શું સો તોડ્યું.
સતોળિયું પછી ડબ્બાઇસ પાઇસ પછી પક પેલી સાંકડી સાંકડી રમે.
હા છુટી સાંકડ ને ભેગી સાંકળ ને એવું હ અ હા મજા આવે ને યાર એવું બધું રમવાની. .
હવે તો કે પેલું સ્ટેચ્યુ સ્ટેચ્યુ રમતા તા ગમે ત્યારે સ્ટેચ્યુ ઉપર રહીને . પર.
હા પછી હસાવાના પછી પેલું ભી બઉ રમીએ એ બોમ્બે ટુ ગોવા. રેડ લાઇટ ગ્રીન હ અ એવું બધું રમવાની મજ જા આવ તી તી એમ.
અને પેલા તો છોકરી ઓ તો તો રમત
હા ઘર ઘતા રમે બધા નાના નાના વાસણ ઘર માંથી લઈ આવશે. સેલમ. પછી પાણી ને આ. તે એવું બધું લાઈને શાક બનાવશે રોટલી બનાવશે. એવું બધું. હ.
શાક બનાવશે. તેનું પાંદડા ની રોટલી.
પાંદડો પાંદડાો ને ગોળ શેપ મગાવી ને પછી એની રોટલી. પછી પાણી હોય એનું શાક બનાવ. હ. મજા આવતી હતી એવું બધું રમવાની યાર હવે તો એવું કઈ જ નહી હોત
હું તો બહુ જ રમતી તી પણ ઘરે
હા અમે બો અમે હા બધાને અલગ અલગ ડ્યુટી આપી દેવાની કે તારે આ કામ કરવાનું તારે આ કામ કરવાનું તારે આમ આ કામ કરવાનું એમ.
હ.
પછી બધા પોતાના કામ કરવાના એવી રીતે એવુંમ બહુ. કરતા હતા બહુ મજા આવતી હતી એમ તો કે હવે તે ક્યાંય નહી રમતું કોઈ.
અવે તો એવું ઘરગથતા ને એવું મળતું ન હવે તો જાત જાતની રતલી નાના નાના સેટ આઈ ગયા છે આપડે તો ડોક્ટર ડોક્ટર રમતા હતા આ લોકો જોડ તો બધું આ ગયું છેમ. ના ન ચાલ આપડે તો પલા બેડામાં જ. કું ના ના સેટ લતા ગરગતા ના ડૉક્ટર ડ
હા હ બારમી સાઈટ ને એવું.
આ લોકો તો હવે નવું ખબર નહ શું શું આવી ગયું છે આખું. પ્લાસ્ટિક નું નાનું રસોડું હોય ને એવું આઇ ગયું છે.
હ આખું આમ. પ્રોપર આમ બધું. મ પેલા તો આપડે તો એવું કશું નહતું આમ અમુક અમુક ડીસો હોય. હા અ. પછી પેલ ગેસ ગેસ આવે ચાલુ કરીએ ને તો આમ લાગે કે ના આ રિયલ ગેસ છે એવો અત્યારે તેવું આવે છે હા આપ. પેલા એવું કશું નહતું આવતું પેલા તો ગેસ બી નહતો આવતો એવા બધામાં. અમુક અમુકમાં જા આવ તો.
ું લો આપું તું બધું ને સ્ટીલ નું આવતુંું
હા પ્લાસ્ટસ્ટિક હા સ્ટીલ નું આવે અને કા તો માટી નું આ વે હમ
હું તો લાવતી બહુ મજા આવતી હતીી હું તો બોલ આવતી હતીી હ
હું એ બોલ લાવતી તી પછી એ માં આપી દીધા બધા હવે તો ટાઈમ નઈિ એટલે બધા આપી દીધા
આપણા રોમતા
એજ ને હ હવે રમવું છે તો ટાઈમ નહ હતો પણ જે લોકો ટાઈમ જે લોકો જો ટાઈમ છે એ લોકોને રમવું નહીં હોત
એજ ને સાંભળ મારે અત્યારે થોડું કામ આવ્યું છે હ મારેથી થોડું કામ આવ્યું છે એટલે કરું ત
હા હા વાંધો નહી વાંધ ન હો બાય